હેપ
હલો.
ચાલો એક કલ્પના કરીએ જો તમને એક વર્ષ માટે કોઈ પણ એક નવી ટેકનોલોજી બનાવવાની તક મળે. તો તમે શું બનાવશો?
હા પ્રશ્ન ખુબ જ સરસ છે કે જો મને એક વર્ષ માટે કોઈ પણ એક નવી ટેકનોલોજી બનાવવાની તક મળે તો હું શું બનાવીશ તો કદાચ એવી ટેકનોલોજી જે લોકોને જીવન સરળ બના હું એવું જ ટ્રાય કરીશ, કે હું એક નવી એવી ટેકનોલોજી વિકસાવ કે એવી ટેકનોલોજી લાવ જે લોકોને જીવન જીવવામાં મદદ થાય અનેને જીવન જીવવાનું સરળ કરે,
રસપ્રદ કેવી રીતે સરળ?
હા હા હ કેમ કે આપણે નવી ટેકનોલોજી બનાવીએ તો એ લોકોનું જીવન જીવવાનું સરળ બનાવશે, તો એમાં લોકોને ઘણું બધું ફાયદો થશે લોકોને કઈક નવું શીખવા મળશે, લોકોને કઈક નવું જાણવા મળશે લોકો ન સમય બશે અને કઈક નવી ટેકનોલોજી હશે તેમાંથી કઈક ને કઈક તો ફાયદો હશે,
જો એ ટેકનોલોજી એક જ કામ કરી શકતે તો તમે એના પાસે શું કરાવશો?
હા આ પણ પ્રશ્ન ખુબ જ સારો છે, કે જો એ ટેકનોલોજી એક જ કામ કરી શકે તો શું કરાવશો? તો હું તો લોકોની મદદ કરું કારણ કે આજકાલ લોકો એટલા જીવનમાં વ્યસ્ત છે, અને એટલી મદદની જરૂર પણ છે. કે લોકો મદદ વગર પણ રહી જાય છે, તો એવી ટેકનોલોજી એક આવી શકે તો લોકોની મદ જ જરૂરી છે.
તમને શું લાગે છે ટેકનોલોજી નો હેતુ ઝડપ વધારવાનો છે કે જીવન સારું બનાવવું?
હા ટેકનોલોજી નો હેતુ આપણે જોવા જઈએ તો ઝડપ વધારવાનો તો નથી, જ પરંતુ આપણે જોવા જઈએ તો જીવન સારું બનાવવાનું છે,
જો તમારી શોધ દુનિયામાં બધે વપરાય તો, કેવું લાગશે?
હા, જો મારી શોધ દુનિયામાં બધે વપરાય તો મને તો ખુબ જ સારું, લાગશે અને હું ખુબ જ ગર્વ અનુભવીશ કે જે મારી ટેકનોલોજી વિકસાવેલી છે, કે જે મેં ટેકનોલોજી કરી છે એ લોકો વાપરે છે કે લોકોને યુઝ કરવામાં મદદ થાય છે, અને બધા વાપરે છે તો મારા માટે તો સારું જ રહેશે.
સૌથી પહેલા કોને તેનો ફાયદો મેળવવો જોઈએ?
સૌથી પેલા તો જોવા જઈએ તો એમ તો બધાને તેનો લાભ તો મળવો જ જોઈએ, પરંતુ જેમને વધારે જરૂરિયાત હોય કે જેમને જરૂર હોયને જે બધા ઈચ્છતા હોય એમને બધાને પેલા સૌથી વધુ ફાયદો મળવો જોઈએ.
તમને લાગે છે નવી શોધ લોકોની આદતો બદલે છે?
હા, ચોક્કસ નવી શોધ હોય તો એ લોકોની આદતો બદલશે કારણ કે કે લોકો એમાં કઈક ને કઈક નવું શીખશે, લોકોને એમાંથી ટેકનોલોજીમાં થી કઈ નવું જાણવાનું મળશે, તો એ લોકોને આદત તો બદલશે જ
જો ટેકનોલોજી વગર એક દિવસ રહેવું પડે તો?
જો ટેકનોલોજી વગરે એક દિવસ રહેવું પડે તો મારા મત મુજબ તો બ મુશ્કેલ પડે કેમ કે, આજે આપણે એટલી ટેકનોલોજી થી ટેવાઈ ગયા છીએ, ને આપણે એટલી ટેકનોલોજી યુઝ કરીએ છએ આજનો જમાનો યુગ એટ આગળ વધી ગયો છે, કે આપણે ટેકનોલોજી વગર એક દિવસ રહેવું પડે તો મુશ્કેલથી દિવસ કાઢવું પડે આપણને મુશ્કેલ લાગે.
કઈ વસ્તુ સૌથી વધુ યાદ આવશે તમને?
હા, કઈ વસ્તુ સૌથી વધુ યાદ આવે તો એ તો કદાચ મારો નહી પણ બધાનો એ જ જવાબ હોય કે, બધાને સૌથી વધુ યાદ આવે તો એટેપ ટેનોલોજી વાળી વસ્તુ છે તો અ ફોન છે, કેમ કે બધા લોકો આપણે નાના છોક છોકરાઓથી જોઈએ કે મોટા માણસો સુધી જોઈએ તો બધા ફોનથી જ ટેવાયેલા છે તો કદાચ ટેકનોલોજીમાં એક દિવસ ના વઘર રહેવું પડે તો ફોન ની સૌથી વધુ યાદ આવે પછી
જો તો તમે એક સ્માર્ટ મશીન બનાવશો તો શું કામ કરાવશો તમે એના પાછી
હા જો કદાચ હું એક સ્માર્ટ મશીન બનાવું તો હું તેના પાસેથી રોજિંદા જીવનના જે આપણા કામ જરૂરી હોય છે એ કામ સરળ બનાવવાનું ટ્રાય કરવું કે જે આપણે રોજિંદા જીવનમાં કામ જરૂરી છે ને જે કામ અઘરા હોય છે એ રોજિંદા કામ સરળ બની જાય એવું કઈક કરવું
તમને શું લાગે છે ભવિષ્યમાં લોકો ઓછું કામ કરશે
હા મને એવું લાગે છે કે ભવિષ્યમાં લોકો ઓછું કામ કરશે કદાચ કેમ. કે આજે ટેકનોલોજી જેટલી એટલી બધી આવી ગઈ છે કે આવતા આવનારા સમયમાં કદાચ ટેકનોલોજી ન ઓછો યુઝ થશે અથવા તો ટેકનોલોજીથી ટેવાઈ જશે તો, લોકો તો નક્કી જ છે કે કદાચ ઓછું જ કામ કરશે
જો મશીન મોટા ભાગનું કામ કરે તો લોકો શું કરશે
હા જો મશીન મોટા ભાગનું કામ કરે તો લોકો બે રી થઈ શકે એમાં કે અમુક લોકો હવે ઈ નવી નવી વસ્તુ શીખવશે કે ચાલો મશીન કઈક કામ કરે છે તો આપડે કઈક બીજું શીખીએ કે આપડે બીજું કઈક નવું ટ્રાય કરીએ અને અમુક લોકો એવા પણ હોય શકે કે મશીન કઈક કામ કરે છે તો એ પોતે કામ કર કરવાનું બંધ કરી દેશે કે આપણું કામ થાય છે મશીન કરે છે તો આપણે કઈ નથી કરતા તે રીતના
શું ટેકનોલોજી માણસને વધુ ક્રિએટિવ બનાવે
હા ટેકનોલોજી છે માણસ ને ખૂબ જ વધુ ઉપયોગી છે અને એનો ઉપયોગ પણ સારો થાય છે તો એ માણસને વધુ ક્રિએટિવ બનાવી છે
જો તમારે એક નિયમ રાખવો હોય તો ટેકનોલોજી માટે શું રાખશો
હા જો મારે કદાચ એક નિયમ રાખવો હોય ટેકનોલોજી માટે તો હું એવો નિયમ રાખું કે તેનો ઉપયોગ છે એ જવાબદારી થી ઉપયોગ થવું જોઈએ કારણ કે ટેકનોલોજી એક એવી વસ્તુ છે જેનો આપણે અ વધારે ઉપયોગ કરશો તો એ આપણા માટે સારું છે અને વધારે ઉપયોગ કરશો તો આપણા માટે ખરાબ પણ છે તો એ જવાબદારીથી એનો ઉપયોગ થવો જ જોઈએ
જો તમારી શોધ એક દિવસ માટે બંધ થઈ જાય તો શું થશે
હા જો મારી શોધ એક દિવસ માટે બંધ થઈ જાય તો લોકોને ખ્યાલ આવશે અને એની કિંમત થશે કે આપણે જે ટેકનોલોજી યુઝ કરી રહ્યા હતા ઈ ટેકનોલોજી આજે નથી તો એના વગર આપણે શું છીએ ને એના વગર આપણે શું હતા તો એની કિંમત સમજાશે અને લોકોને ખ્યાલ આવશે
જો તમને જૂની કોઈ શોધ સુધારવાની તક મળે તો શું સુધારશો
હા જો મને જૂની કોઈ શોધ સુધારવાની તક મળે તો હું વધુ સરળ બ બનાવાનો પ્રયાસ કરુ
તમને લાગે છે ભવિષ્યમાં લોકો શું સૌથી વધુ ઉપયોગ કરશે
હા ભવિષ્યમાં લોકો સૌથી વધુ ઉપયોગ કરશે તો એ કદાચ સ્માર્ટ સિસ્ટમ હશે
જો તમને એક વસ્તુ ઓટોમેટ કરવી હોય તો શું કરશો
પ્રશ્ન એક સારું છે કે જો એક વસ્તુ ઓટોમેટિક કરવી હોય તો શું કરશું તો એ કદાચ હશે કે સમય બચાવતું હોયે કારણ કે આજના દિવસો આપણે જોવા જઈએ, તો લોકો પાસે કામ કરવા માટે સમય રહેતું નથી તો સમય બચાવતું કામ.
શું લોકો ટેકનોલોજી પર વધારે નિર્ભય થઈ રહ્યા છે ખરા.
હા આજકાલ લોકો છે એ વધારે તો નહીં પણ થોડું ઘણું તું તેના ઉપર જ ને. નિર્ભર રહી રહ્યા છે એવું આપણે કહી શકીએ.
જો એક દિવસ ટેકનોલોજી ન હોય તો લોકો શું કરશે?
હા જો એક દિવસ ટેકનોલોજી ન હોય તો લોકો કઈક નવા રસ્તા શોધશે અને અને નવું કંઈક કરવાનું વિચારશે.
તમને શું લાગે છે શોટ કરવી વધુ મુશ્કેલ કે તેનો ઉપયોગ બનાવવો? વી.
હા મારા મત મુજબ તો તેનું ઉપયોગી બનાવી વધુ મુશ્કેલ છે.
જો તમને દુનિયાની એક સમસ્યા માટે મશીન બનાવવું હોય તો તો શું બનાવશું?
હા તો હું કદાચ એવી મશીન બનાવું જે મદદરૂપ સિસ્ટમ તરીકે કામ કરશ.
જો ટેકનોલોજી અને માનવ વિચારવાની એક પસંદ કરો. કરવો પડે તો?
હા જો ટેકનોલોજી અને માનવ વિચાર માંથી એક પસંદ કરવું પડે, તો હું કદાચ માનવ વિચાર જ પસંદ કરો કારણ કે ટેકનોલોજી તો એક આર્ટિફિશયલ છે. એટલા માટે.
કેમ એવું?
કારણ કે ટેકનોલોજી પણ વિચારથી બને છે જે માણસ જ બનાવે છે.
હા તમારી સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો.
સારું તમારી સાથે પણ વાત કરીને સારું લાગ્યું.